હલો હા અવાજ આવે છે, મારો બરાબર?
હા આવે છે.
ઓકે તો આજે આપણે આત્મનિર્ભર બનવાનું મહત્વ વિશે વાત કરીશું કે જો આપણે આત્મનિર્ભર હોઈએ એટલે કે પોતાના પર જે આપણે નિર્ભર રહીએ અ તેનું શું શું ફાયદા હોય અને અ જે આપણેે બીજા પર નિર્ભર હોઈએ તો તેને શું અ ફાયદો થાય તો તમને આ વસ્તુનું થોડુંક અ ખ્યાલ છે, કે આત્મનિર્ભર હોવું એટલે શું? એનું મહત્ત્વ કેવું હોય.
આત્મનિર્ભર હોવાના ઘણા મહત્વો હોય છે, જેમ કે તમે જોઈ શકો કે આજના સમયમાં મોસ્ટ ઓફ લોકો જે છે, આત્મનિર્ભર બનવાનું જ વ ધારે પસંદ કરે છે. કેમકે જે આત્મનિર્ભર આપડે જયારે હોઈએ છીએ ત્યારે આપણે ખુદના નિર્ણય લેવાનું આપણને ખુદને અધિ કાર મળે છે. જયારે આપડે કોઈના ઉપર નિર્ભર થાયએ તો આપણને અધિકાર ન થી રહેતું કેમ કે તમે જોઈ શકો કે અ પેલાની જે છોકરીઓ હતી તેમના પતિ ઉપર કે તેમના ઘરવાળા લોકો ઉપર નિર્ભર રહેતી તો તેમને કંઈ પણ વસ્તુ કરવી હોય તો એ લોકોને પેલા પરમિશન લેવાની જરૂર પડતી અને અમુક જે જૂની પેઢીના લોકો હતા એ છોકરીઓને બો કાંઈ વસ્તુ કરવાની પરમિશન પણ ન તા દેતા તો એટલા માટે જે એ લોકો અ એના ઉપર નિર્ભર હતી. તો એ કાંઈ પણ ખુદ માટે નોતી કરી શકતી અને અત્યારની જે છોકરીઓ છે, એ બધી આત્મનિર્ભર છે, તો અત્યારે જે છોકરયું છે, તમે જોઈ શકો છો હરેક ફિલ્ડમાં આગળ નીકળી ગઈ છે, તો એ શું કામ કે તે લોકો આત્મનિર્ભર બનવાનું પસંદ કર્યું છે, અને અ ત્યાંરના જે પરિવારવાળા છે, એ પણ તેમને સપોર્ટ કરે છે. તેના કારણે એ આત્મનિર્ભર બની શક્યા છે, અને બીજા પણ ઘણા ફાયદા હોય છે. આત્મનિર્ભરના તો તમારું તેના પર શું કેવું છે?
અ હ ફાયદા તો એમ જોવા જએ તો બો જ બધા છે. અ કારણ કે આત્મનિર્ભર હોવું એટલે ખુબ જ સારી વા કેવાય છે, કે કારણ કે અ પહેલાના જમાનામાં જે સ્ત્રી હતી કે બીજા અન્ય એટલે અ મોસ્ટ ઓફ લોકો આ વસ્તુનો નિર્ણય મેન્સ લોકો કરતા. કે ઘરમાં શું કરવું છે, કે શું નહી કરવું બહાર જવું જોઈએ કે ના કરવું જોઈએ તો જોવા જાય તો મોસ્ટ ઓફ જે લેડીઝ લોકો હતી છોકરીઓ હતી તો એ બીજા પર નિર્ભર રહેતી દરેક કામ માટે ત્યારે લોકોનું ભણતર પણ બો ઓછું રહેતું એટલે સુખ સુવિધા જે હોવી જોએ તો ત્યારે એ બધી એટલો બધો વિકાસ ની થયેલો. એટલે અહ છોકરીઓ જોવા જાય તો મોસ્ટ ઓફ ઘરે જ રહેતી. ઘર સંભાળવાનું કાર કર કાર્ય કરતી અને જે મેન્સ લોકો હોય છે તે તે બહાર્ય-બહારનું કામકાજ જોતા અને ત્યારનું થોડુંક ક રેવાનું બી એ રીતના સ્ટ્રીક હતું કે છોકરી એટલે આ કામ એટલે આજ કરવું જોઈએ અને એમનો જે બી નિર્ણય હશે તે મોટા લોકો કે જે મેન્સ લોકો હશે તે જ લેશે એના સિવાય બીજું કોઈ એ એની જાતે નિર્ણય નહી લઈ શકે. તો આવી બધી વસ્તુઓ હતી. તો જયારે ધીરે ધીરે લોકો અહ ભણતા થઈ ગયા, જાણકાર થતા ગયા. તો ધીરે ધીરે લોકો અહ એ વસ્તુ માટે પોતાના પર સમજતા થઈ ગયા કે હા આ વસ્તુ માટે તો એ લોકો આત્મનિર્ભર થઈ શકે છે, જાતે પણ નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લેવા માટે એ લોકોએ બીજા પર ડિપેન્ડ થવું નથી, જાતે પણ લઈ શકે છે. અને ધીરે ધીરે જેમ જેમ અહ લોકો બહાર નીકળતા થયા, અહ નોલેજ થતી ગઈ બધી વસ્તુઓની તો ધીરે ધીરે એ વસ્તુની સમજણ થવા લાગી. કે એ લોકોની પોતાની જિંદગી છે, તો પછી એ લોકોએ પોતાનું ડિસિઝન એ રીતે. સારો છે કે ખરાબ છે તો એ લોકો બી લઈ શકે છે. હવે જરૂરી નથી કે બીજા લોકો આપણા માટે જે અહ આ નિર્ણય લેતા હોય તે સારું પણ હોય. એટલેને ખાસ કરીને જોવા જાવ તો લગનની વસ્તુ લગનની વસ્તુની બાબતમાં તો જે છોકરીઓ હતી તે એ લોકો પર જબરજસ્તી એ લોકોને કહેવામાં આવતું કે ના તારે અહિયા લગન કરવું છે એટલે કરવુંજ છે. ને લગ્ન પછી તારે આજ કરવુ છે એટલે આજ કરવુ છે, એના સીવાય બીજું કઈ નઈ. એટલે જોવા જઈ તો ત્યારે બીજા પર નિર્ભર હતા. ને જેમ જેમ આવી રીતના લોકો અહ બહાર નીકળતા થયા તો એ લોકોને એ વસ્તુ નું ભાન પણ થયું કે એ વસ્તુ ને એ લોકો જાતેજ સ્ટેપ લેવું જ પડશે. એટલે ધીરે ધીરે જાણકાર થતા પોતે કમાતા થયા, બહાર નીકળતા થયા. તો એમ ધીરે ધીરે કમાતા થયા તો પોતાનો નિર્ણય જાતે લેતા થઈ ગયા, પોતાના પગ પર થયા એટલે જોવા જઈએ તો આ વસ્તુ માટે તો ગવરર્મેન્ટ પણ લેડીઝ લોકોને છોકરીઓને સહાયતા પૂરી પાડે છે. કે જેથી તે લોકો અહ કઈક બની શકે, આગળ વધી શકે. પોતાના પગ પર ઊભા રહી શકે એટલે આ વસ્તુ માટે જે બી સહાયતા પૂરી પડાય તે સરકાર લોકો પણ અહ સહાયતા પૂરી પાડતા હોય છે. હવે તો ઘણી બધી સુવિધાઓ છોકરીઓ માટે મલી રેતી હોય છે ભણવા માટે અહ સ્કોલરશિપ હોય છે રહેવાની જગ્યા હોય છે તો હોસ્ટેલ વગેરે મા એવી રીતના અહ રહી શકે છે. એટલે જોવા જાય તો એ લોકોને થોડીક અહ થોડીક તો નહી પણ પહેલા કરતા તો જોવા જાય. તો તો ઘણી આઝાદી મલતી હોય છે. એ લોકોને જાતે નિર્ણય લેવા લેવા દેવામાં આવે છે અને જાતે તે જે આગળ વધવા માંગે છે, તો તેમને આગળ વધવા દેવામાં આવે છે. ને ધીરે ધીરે આ વસ્તુની જોવા જાય તો જાગૃકતા ઘણી સારી એવી ફેલાઈ ગઈ છે લોકોમાં. કે સમજતા થઈ ગયા છે, કે ના આ વસ્તુમાં એ લોકો એ જાતે નિર્ણય સાચો લઈ શકે છે. જરૂર નથી કે આપણે એ લોકોને એ લોકોનો જે નિર્ણય છે, તે આ પણે જે લોકો નું કરીએ એટલે આ વસ્તુ પણ સમજતા થયા છે, પણ અજુ પણ જોવા જાય તો જૂની ખયાલાત વાલા પણ હજુ છે. કે જેઓ છોકરીઓ પર હજુ પણ પોતાના નિર્ણયો થોપે છે. અજુ આપણે શહેરી વિસ્તારમાં તો બો ઓછું હવે જોવા મળે છે, તા છોકરીઓને આત્મનિર્ભર થવા માટે સહકાર આપે છે, પ્રોત્સાહન આપે આગળ વધવા માટે સહાયરૂપ બને સમાજમાં પણ અમુક સંસ્થાઓ પણ એ રીત તે અ સહાયતા પૂરી પાડતા હોય છે, લેડીઝોને કે જેઓનું ફેમિલીના હોય તો તે લોકોને આગળ વધવા માટે ઘણી એવી સહાયતા પૂરી પાડતા હોય છે. રેવાની વ્યવસ્થા અને ખાવાની વ્યવસ્થા એ બધી પૂરી પાડતા હોય છે, પણ જે લોકોને આવી સુવિધા ન થી મલી રેતી જે હજુ બી જકડાયેલા છે, જેમાં કે ખાસ કરીને આપણે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ત્યાં જૂની ખયાલાત વાલા બો જ જોવા મલે છે, હજુ પણ તો ત્યાં હજુ પણ લોકો પોતાનું અ નિર્ણય બી જા પર ચલાવતા હોય છે, કે બસ આટલું જ ભણવું છે, તો આટલું જ ભણાવે છે, ને અ લગન કરાવી દે છે, કે પછી લગન કરાયા પછી કંઈક બહાર નથી નીકળવા દેતા કે પછી એને કાઈ કામકાજ નથી કરવા દેતા એવું તો તેમાં અ તે લોકો પોતાના નિર્ણયો પોતે જ લે છે, ને તેમાં તેને સ્વતંત્રતા નહી રહેતી અને જ્યારે જે શહેરી વિસ્તારમાં જોવા જાય તો ત્યાં અ છોકરીઓને ખુબ જ આઝાદી જેવી સ્વતંત્રતા આપવામાં આવે છે, કે એ લોકો અસ અ ફ્રી રહીને સારું એવું કરી શકે કે આગળ વધી શકે છે. અ તમારા ઘરમાં એવું કઈ છે?
અ જો મેન પોઈન્ટ તો શું છે, કે આત્મનિર્ભર એટલે કે આપડે કોઈ પર નિર્ ભર ના રેવું નિર્ભર ન મતલબ શું છે, કે આપણે ક્યારેક પણ કઈ વસ્ તુ લેવા છે, તયાંથી લઈને આપણા ફ્યુચર સુધીનું આપડી લાઈફ સુધીનું જે પ્લાનિંગ છે, એ બધું આપણે કોઈના પર નિર્ભર રહીએ જેમ કે ત્યારે તમે કીધું કે અમુક છોકરીઓ હતી જે પહેલાના સમયમાં બો નોતા ભણવા દેતા અને હવે ભણે છે, તો ભણે છે, તો ખુદ જોબ કરે છે, જોબ કરે છે, તો એમની એક અલગ આવક થાય છે, અને તે આવકથી તે લોકો ખૂબ આમ વિચારી શકે છે, કે આ વસ્તુ મારે મારા મા ટે જોય છે. તો હું કરીશ અને મારા ફ્યુચર માટે મારે આ પ્લાનિંગ કરવી છે. તો હું કરીશ અને પેલાની છોકરીઓનું માઈન્ડ સેટ કેવું હતું કે મારે કરવું છે. તો મારા પપ પા મારા માટે કરશે અથવા મારા ભાઈ મારા માટે કરશે અને અત્યારની છોકરીઓનું શું પ્લાનિંગ છે, કે મારે આ કરવું છે, તો હું મારી રીતે કરીશ અમુક છોકરી એવી પણ હોય છે. કે જે ભણવાની સાથે સાથે તેઓ સાઈડ જોબ પણ કરતી હોય છે. જેનાથી તે આત્મનિર્ભર બની શકે અમુકના જે પેરેન્ટ્સ હોય છે, એ અ રો ટોક નથી કરતા બટ એમની ફાઈનાન્શિયલ કન્ડિશન ના હિસાબે તે છોકરીઓને ભણાવી નથી શકતા. તો તેના માટે પણ છોકરીઓ અત્યારે એવી આત્મનિર્ભર બની ગઈ છે. કે જે ખૂબ જ ખુદ જ જોબ કરીને અને પછી ખુદ જ ભણી શકે છે તેને. આપણે પ્રોપર વર્ડ્સમાં આત્મનિર્ભર કહી શકીએ. આજના સમયમાં પણ ઘણી એવી છોકરીઓ છે જે ભલે. તેમને ઇન્ડિપેન્ડન્સ મળી ગઈ છે તેમને જે કરવું છે એ કરે છે. બટ એને નિર્ભરતા તો એક પેરેન્ટ્સ ઉપર હોય જ છે કે મારા પપ્પા. પપ્પા મારી ફીસ ભરી દેશે તો હું ભણી દઈશ. તો એનું મતલબ આપડે કહી શકીએ કે તે નિર્ભર એને ઇન્ડિપેન્ડન્સ તો ખુદ ને મળી ગઈ છે. બટ તે છતાં પણ તે તેમના પેરેન્ટ્સ ઉપર. કે તેમના મોટા ઉપર નિર્ભર રહે છે કોઈ પણ વસ્તુ લેવા માટે અને. બીજી વાત એ કે આપણા મોટા જ આપણને સજેશન આપતા હોય છે કે. તું આની જગ્યાએ આ કર તે પણ એક મહત્વનું હોય છે. જયારે કે આપણે એમ સમજીયે કે હું આત્મનિર્ભર છું. તો મને મનમાં આવશે એમ જ કરીશ. બટ એમ નથી હોતું એક સજેશન જે મોટાનું હોય છે. એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે ભણવા બાબતે કે કોઈ લાઈફ ડિસિઝનમાં પણ મોટા લોકો. લોકોનું ડિસિઝન સારું હોય છે આપણે આત્મનિર્ભર બની ગયા પછી પણ આપણે. તેમનું સજેશન સારી રીતે આપણી લાઈફમાં લેવું જોઈએ. અને તેને ઉતારવું જોઈએ. તેના વિશે તમારુ શું કેવું છે.
હા આ વસ્તુ તો તમે ખુબ જ સારી કીધી. સારી માહિતી આપી એટલે જોવા જઈએ તો અમુક પેરેન્ટ્સ. લાડમાં અમુક મ એ લોકોના બચ્ચા લોકોને કહે. પોતે નિર્ણય નહી લેતા લેવા દેતા હોય પોતે જ જાતે બધા નિર્ણય લેતા હોય એટલે બાળક. અ પોતાના પર તો પગ પર ઊભા થવા માટે. અમુકો તો વિચારતા જ નહીં હોય બધું એ લોકો માતા પિતા પર જ નિર્ભર થઈ જતા હોય. એટલે આ વસ્તુ માટે પણ પેરેન્ટ્સે થોડુંક સમજાવવું જોઈએ. કે લોકો એ પોતે જાતે આત્મનિર્ભર બને અને જાતે પોતાના નિર્ણયો લે અને આગળ વિકાસ કરેને આગળ વધતા હોય ને જાતે જ પોતાનું બધું કરતા હોય હે એટલે આગળ જઈને એ લોકો સ્ટ્રોંગ બને
બરોબર છેે સ